કેમ છો?
હેલો હવે આવે છે
હા હા બરાબર આવે છે.
હા હા કે વાત થઈ ને આજે યાદ આવી તમારી એટલે મેને ફોન કર્યો
મારી અવાજ
તમારી અવાજ વચ્ચે બ્રેક થાય છે.
ઓકે એક મિનટ
હલો
હા હવે સંભળાય છે.
હા હવે
હવે સંભળાય છે.
હા હવે બરાબર સમળાય છે.
હા હા કેમ છો
બસ મજામાં તમે કહ બધું ઠીક ને આજકાલ તો બધ ધું મોબાઈલમાં સય ગયું છે લાગે
હા એવું જ લાગે છે કોઈ વાર વિચારાય હોય કે મોબાઈલ નહી હોતે તો આપડું શું થત એમ
સાચે બસ મને બી એજ વાત આજે વિચાર આવ્યો કારણ કે પરમ દિવસે શું થયેલું કે મારા સાથે એક ઘટના થઈ સવારે સ્કૂલ જતી હતી ત્યારે ઉતાવળ માં હું મોબાઈલ ઘરે જ ભૂલી ગઈ રસ્તામાં ખબર પડી પણ પાછો જવાનો સમય નતો મને એમ કે સ્કૂલે હું લેટ થઈ જવા તો પછી આખો દિવસ મેં કેમ કેમ ચાલવ્યું મને જ ખબર છે કારણ કે શરૂઆતમાં તો મને બહ અજીબ લાગ્યું વારંવાર આપણને હાથમાં પેલું મોબાઈલ લેવાની આદત ને તો બેગમાં હું જયારેય ત્યારે ફોન જ શોધ્યા કરું તો એવું લાગતું હતું કે કઈ ખૂટે છે પણ પછી વિચાર્યું કે હવે જે છે એજ છે પણ આ તો સાચું છે આપણને એટલી આદત પડી ગઈ છે ને મોબાઈલની કે એના વગર માણસ અધૂરો લાગે શું કેવું તમારું
હા ખરેખર કોઈ વાર એમ થાય કે આટલે એ બધી મોબાઈલની જે આપણે ડિપેન્ડન્ટ થઈ ગયા છે એકચુલી એને કારણે છે ને એક આપડી પેલી શું કેહેવાય કે એક જે આપડી ચોકસાઈ હતી ને એ જતી રહી છે કારણ કે પહેલાના સમયમાં સુ હતું મોબાઈલ ન્યાતો ત્યારે પેલા વેકેશનમાં જવું હોય તો એકવાર ટિકિટનું રિઝર્વેશન થઈ જાય પછી તમે પો પોસ્ટકાર્ડ મોકલતા અમે ભાવનગરને બધે જતા ને રાજકોટને બધે તો પોસ્ટકાર્ડ મોકલી દેતા એટલે ફિક્સ જ એમાં કોઈ ચેન્સ ના થાય એટલે એટલું સરસ પ્લાનિંગ થતું હતું ને હવે તો આજે એટલે આપણું માઈન્ડ પણ વવરિંગ થઈ ગયું છે કે આપણને એમ થાય છે કે ચાલ મોબાઈલ છે ને તો ઈઝીલી કમ્યુનિકેશન થઈ જાય છે એટલે ગમે ત્યારે પ્લાન બનાવીએ ગમે ત્યારે કેન્સલ કરીએ જે હોય અત્યારે પણ મારે કઈ જવું હોય તો મેસેજ કરું પછી કઈ ઈમરજન્સી આવી ગઈ કે એવું થઈ તો હું પ્લાન કેન્સલ પર કરી નાખું એટલે એ આપડી લાઈફ વધારે પડતી ડિપેન્ડન્ટ થઈ ગઈ છે એટલે એની સારી બાજુ પણ છે અને ખરાબ બાજુ પણ છે.
સાચું કય્યું સાચું કય્યું એક દિવસ તો આ મને જ્યા મારી ઘટના થઈ ને પરમ દિવસે એનાથી મને એક વાત હમજણ પડીડી છે કે તે દિવસે જયારે હું ફોન નહી લઈ ગઈ ને ત્યારે હું લંચ ટાઈમમાં સ્ટાફરૂમમાં બધાની સાથે બેસીને વાતો કરતી હતી તો સામાન્ય રીતે તો જો ખાવાની સાથે હું કા તો ફોન સ્ક્રોલ કરું કઈ મેસેજ આવ્યું હોય આપણું તે જોઉું કા તો પછી કોઈ પેરેન્ટને મેસેજ મોકલવાનું હોય તે કરું કેઈ આપણું કઈ સ્કૂલ નું કામ કરું પણ એ દિવસે ખરેખર જયારે હું લોકો સાથે સમય પસાર કર્યો ને ત્યારે મને ખબર પડી કે જો આ વસ્તુ આપણા જીવનમાં ખૂટે છે મારા ઘરે એવું જ ચાલતું છે હમણાં જમતી વખતે બધાના હાથમાં ફોન હોય કાં તો ટી વી ચાલુ હોય મોબાઈલ ચાલુ હોય કાં તો વાતચીત ચાલુ હોય બીજા કશે પણ આપણી સાથે બેસીને વાત નથી કરતા એ લોકો તો મારી હવે બાજુમાં એક છે છોકરી એ ક્યારે એની મમ્મીને એમ જ કહે કે મમ્મી મારી વાત સાંભળો છો તમે એની મમ્મી આખો દિવસ ફોન પર કોઈ ના કોઈ બેનની સાથે કે મમ્મી સાથે વાત કરતી હોય. તો એ સાંભળીને મને ખરેખર વિચાર આવે કે માણસ જે તમારી સામે હાલમાં છે તેને તમે ધ્યાન નથી આપતા ને કોઈ બીજી જ દુનિયામાં તમે ફરતા હોય પણ એ બી વાત સાચી છે કે મોબાઈલ પર જ બધું કામ આપડું ચાલતું હોય કે આપડણે લાઈટ બિલ ભરવાનું હોય કે સ્કૂલ ફીસ હોય કે પછી કઈ રીચાર્જ કરવાનું હોય અત્યારે એટલું સરળ થઈ ગયું છેને મોબાઈલ ના લીધે પણ એ મોબાઈલ આપ આપણું જીવન ખાઈ જતું છે.
ના સાવ સાચી વાત છે અ હું એક મારા ઘરનો એક્ઝામ્પલ આપું ને તો મારા છોકરાઓ ટેન્થની એક્ઝામ આપીને આવ્યા ને પછી એ લોકોના હાથમાં મોબાઈલ આપેલો મેં કે ભાઈ હવે કોમ્યુનિકેશન એ લોકો બહાર જતા કરતા હોય હું જોબ કરતી હોવ એટલે એ લોકોને મોબાઈલ આપેલો ને એ જ એની જ સામે અત્યારે મારા ભત્રીજાના છોકરાઓ જે લગભગ બે થી અઢી વર્ષના છે તો એના પહેલા બર્થ ડે પર એને ફેમિલી મેમ્બર્સે ગિફ્ટ તરીકે ટેબ્લેટ આપ્યું તો હવે એની જ બર્થડે પાર્ટીમાં અમે લોકો જમવા ગયેલા ને તો એને ખવડાવી ને પછી એને શાંતિ થી બેસાડે ને એના માટે એની મમ્મી એને ટેબ્લેટ આપી દીધું કે ભાઈ ટેબ્લેટ આપશે તો એને શાંતિ થી અડધો કલાક બેસે તો આપણને ખાવા દેશે એટલે અત્યારની અટલું નાનું છોકરું જો ટેબ્લેટ ન યુટ્યુબને બધું સ્ક્રોલ કરતા શીખી જાય તો કાલે ઉઠીને એટલે પેલું અ નોલેજ વગરનું ટેકનોલોજીનું જ્ઞાન હોય એ હંમેશા મિસગાઈડ કરે છે એવું મને લાગે છે. ને એજ એજ વસ્ હું અમારી બીજી એક સિસ્ટર શે નાની બેન છે એ યુ એસમાં રે છે મારો ભાઈ ને કઝિન છે અ-અ-ને એનો જ અ ભાઈ ને બેન બેવ છે. તો એ લોકો ના આ અ પણ છોકરાઓ એટલા નાના નાના જ છે પણ એણે પોત તાના છોકરાઓને મોબાઈલ એટલે ખાલ લી અ શું કેવાય આપડે વિડીયો કોલિંગ નાના નાની ને દાદા દાદી સાથે વિડીયો કોલિંગ કરવા માટેનું એક ગેજેટ એવી રીતના જ બતાવ્યું છે કઈ જ નથી આવડતું એ લોકોને મોબાઈલમાં જોતા. એટલે હવે હું ક્યુરિયસ છું એના માટે કે આ લોકો બેવજતના છોકરાઓ છે જે મોબાઈલ નથી વાપરતા અને જે મોબાઈલ સિવાય રહેતા નથી તો એ લોકો પાંચ વર્ષ પછી શું કરશે?
હા એ તો તમે સાચું કહ્યું સંપૂર્ણ રીતે છોડવું મુશ્કેલ છે આજના જમાનામાં કારણ કે જયારે તમારું બધું કામ એના પર ચાલતું હોય તમે એ વસ્તુને તમે નહી અપનાવો તો તમે પાછળ રહી ગયા એવું કહી શકાય પણ એનો ઉપયોગ ઓછો કરી શકાય જેમકે હવે મારા ઘરે નિ-નિયમ કર્યો છે કે રાત્રે એક કલાક નો મોબાઈલ ટાઈમ સુતા પેલા તો અમારા ઘરે આ જો આવી રીતે બધાના ઘરે થતી હોય તો મને એમ લાગે કે તમે વાપરો બી ને નહીં બી વાપ પ્રો એટલે તમે અ એક લિમિટેડ ટાઈમ સુધી વાપરો તમે અપડેટ ભી રહો કે મોબાઈલમાં કેવી રીતે આ કામ થાય છે ને બો એના એડિક્ટિવ બી નહી થઈ જાઓ અવે રવિવારે સાંજે ચા સમયે બધા ફોન બાજુમાં મૂકીને બેસીએ છે કે અડધો કલાકમાં ઘણી વાત થઈ જાય છે હવે શું થયેલું પરમદાડે કે એના એક દિવસ પહેલા કે લાાઈટ જતી રહીને ચાર્જિંગ બી નહી હતું મોબાઈલમાં ત્યારે બધા ઓટલા પર આવીને બેસી ગયા અને વાતો કરે તો એટલું સરસ લાગ્યું મને કે આ બધી વસ્તુઓ તો ક્યાં જતી રહી ખબર નહી પડે પેલા આપણેે લોકો બચ્ચા રમતા અને આપડ લોકો બેસીને વાતો કરતા મમ્મી લોકો ઓટલે આવીને કે લાાઈટ હોય કે ના હોય પણ એમ બી દરરોજ ના હલચાલ પૂછતા એ બધું તો જતું જરયુ તમે હવે તમે ખા તમે પોતાનું ખાઈ લીધું એના પછી બાજુમાં શું ચાલતું છે કોઈ માંદું છે કે કોઈ જરૂર છે એ તો કોઈ પૂછ તુ નથી એટલે તમારે કઈ લાગે વળ એજની આજુ બાજુમાં કોણ રેતું છે કે એ લોકો ના જીવનમાં શું ચાલતું છે ખરેખર જોવા જઈ તો આ બધી વસ્તુ છે ને માનવતા ને છીનવી લઈ છે.
હા સાચી વાત અ અ મને એક નામ તો યાદ આવતું નથી એ ગામનું પણ આપડા ઈન્ડિયામાં જ છે એક એવું ગામ છે જ્યાં ત્યાં છે ને સાત વા સાત કે આઠ વાગે રાતે એક થી દોઢ કલાક માટે જ એક વાર અ સાયરન વાગે ને એ એક કલાકમાં લોકોએ ખાલી સાથે બેસીને ફેમિલી ટાઈમ એટલે એ ગામ વાળા એ ગ્રામ પંચાયત વાળા એ નિયમ જ બનાવ્યો છે કે એ એક કલાકમાં કોઈએ કશું જ કામ કરવાનું નહી ખાલી ફેમિલી સાથે બેસીને વાત કરવાની ને એમાં મોબાઈલ તો બિલકુલ પણ નહી તો એટલા પોઝિટિવ રિઝલ્ટ આવ્યા છે ને એ ગામમાં એક્ઝેક્ટલી જો મને એ ગામ નુ નામ યાદ આવશે ને તો હું તમને ચોક્કસ જણાવીશ પણ એટલો સરસ વિકાસ થઈ રહ્યો છે એ ગામમાં કોઈ નેગેટિવ ઇન્સિડન્ટ નથી થતા કોઈ ડિપ્રેશનમાં નથી જતું છોકરાઓના રિઝલ્ટ સુધરી ગયા છે એટલે એવો પણ નિયમ હોવો જોઈએ એટલે હું તો એમ માનું છું કે આપણે ગામ સુધી સુધીજો એ લોકો આખું ગામ જો કરી શકતું હોય તો આપણે આપણી જાતે જ કરવું જોઈએ નકીબ કે ભાઈ ચાલો હું એક કલાક મોબાઈલ વગર ઘરમાં રહીશ તો પછી આપણે જો પેલું એક કહેવત છે ને ચેરિટી બિગિન્સ ફ્રોમ ધ હોમ તો આપણે શરૂઆત કરશું ધીરે ધીરે તો કદાચ એ ઇમ્પેક્ટ બીજા લોકો સુધી કહી શકાય અધરવાઈઝ આપણે આપણા ફેમલી ટીચિંગ ફિલ્ડમાં આપણે જો એ વસ્તુનું અમલીકરણ કરીએ તો આપણે સ્ટુડન્ટને પણ કહી શકાય
એ વાત તો તમે બહુ સાચી કીધી હવે મારી બેનપણી છે તેણે સોશિયલ મીડિયા એક મહિના માટે બંધ કર્યું કારણ કે એને ટાઈમ જ નથી મળતું કે પોતાની હેલ્થ ઉપર ધ્યાન આપે કે પછી બચ્ચા ઉપર ધ્યાન આપે તો પેલા એને લાગ્યું કે કંઈક ચૂકી જશે કે કઈ લોકોના જીવનમાં શું ચાલતું છે જોવાનું રહી જશે કઈ ન્યૂઝ રહી જશે અપડેટ નહી રહેશે પછી એ કહેતી હતી કે મન હવે વધુ શાંત રહેવા લાગ્યું છે કારણ કે દુનિયામાં આટલું બધું ચાલતું હોય એનાથી મને કઈ ફરક નથી પડતું હું મારા જીવનને જે સ્ કેડ્યુલ હોય રૂટીન હોય તે હવે બરાબર કરું છું તો હવે એ જયારે બધું બરાબર થયું છે તો મને મન એટલું શાંત રહેતું છે કારણ કે શું થાય છે કે આપણે સોશિયલ મીડિયા પર કે ફેસબુક પર કઈ જોઈએ છે મોબાઈલ ના લીધે જ જોય છે કે ચાલ આપડે બેઠા છે ચા પિતા છે ચાલ જોઈ લઈએ થોડુંક વાર કે શું ચાલતું છે દુનિયામાં ને જોઈ લઈએ ને અત્યારે પછી મન એમ થવા લાગે કે કોઈ એ છોકરી નું બરર્ડે સારી રીતે મનાવેલું હોય કા તો કઈ ફરવા ગયા હોય કઈ સારા સારા કપડાં પહેર્યા હોય તો આપણને મનમાં એમ થઈ જાય છે કે એનું જીવન કેટલું મસ્ત છે ને અ મારું કેવું જીવન છે મારો વર્ તો ક લઈ નથી જતું કે મેં મારા છોકરાનું બર્ ડે નથી મનાવ્યું તો એ બધું જોઈને છે ને મનમાં એમ થઈ જાય કે આપણું જીવન ભી એવું જોઈએ તો આ આના ઉપર વાત કરીને મને બો ગમ્યું તમારી સાથે ફરી પાછા મળએ કોઈ બીજા નવા ટોપિક ઉપર વાત કરવા
ચોક્કસ ચોક્કસ થેન્કયુ ફરી પાછા ચોક્કસ મળશું
ઓકે યાર